હાલો.
ુંસ્ તો ફ કોલે હાલો.
હાલો, હુ કરો? હમ
રાનજી સહી.
રામ દોષ.
હમ પાર્લર માં જાવું.
અટાણે પાલર માં જવાનું હોય. ત્રણ વાગે હોય ત્રણ વાગ્યા થી પાંચ વાગ્યા સુધી હોય.
તું રોટલા શાક બનાવી
થેક રોટલા શાક બનાવું.
હા.
હમ, અમે રોટલા શાક બ નાવતા તા.
પછી અત્યારે ચોમાસાની લાઈટ ન હોય ને.
હમ.
એટલે વેલા હે રાંધવું પડે.
કે એટલ બધી લાઈટમાં તમાર પ્રોબ્લેમ છે?
અમારે જ પ્રોબ્લેમ છે.
કેમ જોતિલાટી એવી બધી ખબર આવે તમને?
બહ જ સ્કોડ કવર આવે એમને.
હ એવું છે.
હ.
હ.
પછી જીવડાાન બીવડા માયખું હોય ને એટલે પછી વેલો રાંધી નાખ.
થેક કેવું છે હા પણ લાઈટ ન હોય તો પછી વેલારે જ રાંધવું પડે.
હા.
હમ, અમે વેલા રાંધી નાખ્યું ને અમે અવાર માં ન્યાદવા જઈએ અને બપોર ઉધી નનેદય અને બપોરના પ્લર માં જાયએ. તણ વાેગેને એવું કરીએ અમે.
ઠેઅક
હમ.
અમારે છે ને માઇન્ડ બી બહુ પારવી પડી ને તે સોંપવાની છે.
એ સોખી દેવાય.
સોળી ને એવું સોંપી પછી તો ક્યારે હું બીજું તો સોંપીએ.
વેલા મેડ બી નાખ દેવાય નહ તો થઈ જત.
થાય કે નો થાય
હ ઈ હાસી વાત.
તો કે સવાળી સરપી દઈ
એ આપે ઈ થઈ જા હે ને
હા
હમ.
શાક બકાલાનું હારું રે ને
શાકબકાલા ના આવી રે પાકે ખોકલ થાય બેસવાની થાય
એવું કામ કરીએ.
હમ અમે ન્યાજ્યા ઘડી ને અમે ઈ ઘરના કામ કરીએ નેદવા જાઈએ અને પછી ત્રણ વાગે પાર્લર માં જાઈએ. પાંચ વાગે ઘેર આવીને રસોઈ પાણી કરીએે અને એવું બધું અમે અમે કરીએ.
હમ
વરસાદ ક્યાં બઉ કામ કરવા દે.
નહી હમણાં વરસાદની આગાહી છે એટલે હમણાં તો એમ જ રે.
એટલે આવે અગાહી તો છે કઈ થોડો એવ બધી વરસાદ આવે
આવશે.
હમ આવે તો તો હારું નહી ને. ચટણી તો વાટે સ કે. હમ
સુરત માતે હશે સુરતમાં છે ને આપડે નો હોય તો શું.
નાવ કામનું સુરતમાં હોય ઈ.
તો વસી.
આપડે જતો હોય ને હવે સુરતના વરાથી ગઈ આપડે થ અ ખેતરમાં આવી દા હે.
તો આવે નહી આપડે પછી વયા જઈ બાજુ કામમાં
હા ઈ હાચી વાત છે લો આના ધંધો લાઠ હાલે.
ઘણાય કારખાના નાખ્યાને સગળીયો ના.
હમ.
ફોન આવે છે તો તમારે જાવું બે ત્રણ જણીઓને
નહી હમણાં અમારે નહીં જાવું અમારે એમ ખેતી કામ કરવાનું છે ને પાલૅર નું શીખયે ને દર્જી કામ શીખવાનું છે ને હવે.
તો તો તમારે ધંધો હાલયા પછે.
હા હા અમાર ધંધો હાલયા કરાયે.
તો તમારે પાછી દાળીનો પડે પછી તમાર પાર્લરનો આલે પાછું દરજીનું આલે
એ બધું થોડું થોડું શીખયુ બપોર હુધી ખેતરમાં કામ કરીયુ ને બપોરના પછી પાર્લર પૂરો થવા પછી દજી કામમાં શીખયું.
તો તમારા મા વાંધો આવે.
એટલે અમારે નો વાંધો આવે અમારે ઈ બાજુ નથી જવું તમારે જવું હોય તે જાય.
અમારે તો વિચાર છે કે વયસાવડી.
છે એમાં બે કોક બલાઉઝ અ આખીએ તઈ ત્રણસો રૂપિયા કામ થઈ જા
હ એમ તો મારે હમણાં પેડા છે સો હાથ તો તમે શીખીશ જાવ તો લઇ જા જો.
હા તો હજી પણ પાર્લર શરૂ થાય દરજી કામ તો અમે શીખીએ ને.
હા ઇ એ વાત હાચી
પછી સરકાર અમને હન્ચા આપે પછી બલાઉઝ લઈ જાયને હી હીહિવે તમારા.
હા થોડી કાળજી રાખજો દરજીમાં તમે પછી બો હાવ. ક્યા નિંદવાનું છે ક્યાં રાફુસે નિયમની હાવ ધ્યા અન કરતા.
નહી એમાં બઉ પછી દર્દીના ઓલામાં જ ધ્યાન કરવાનું નીંદ.
હા દાઢી ક્યાં છે અમારે એ ધ્યાન રાખજો તો દરજીમાં પાછું દોવાય નીવું છેે.
એ તો હું જ બપો હદી દરજીલા ખેતરમાં કામ કર્યું ને બપ ના પછી દરજી કામ શીખ્યું. એ તો ગાય ગપાવીધા હે.
ઓલા પાછ કપાસ્યા પપાસ અને ઉધડા ન પછી ડી નો આવી જાય હજાર હજાર રૂપિયા દાળી પડશે તો તો મે એમ કેહો કે અમારે હમણાં દરજી ગામમાં ઓછો ત્યાં તરવું ને આમાં વહી જાય હારી દાળી. બુજી
મેડમાન ત તો વેલાર સેલું કરી દે ત વેલાર ઘણું શીખી લેહું.
બસઠી થઈ જઓગ
હા અમે તો પછી ગાય ગાસુ. ફ્રી થઈ જાય અમને ફાવી જાય તાત્કાલી. ઈ તો અમને થોડું અઘું ક એ ગનું થાય ક.
અ તમે દાળી ક્યાં એ દાન રાખશો તો ની શીખો.
નઈ પેલી બે દીકા કરશું ને ત એ આવડી જ પછી દાડી હામી નજર રાખ છું.
તો વાંધો નહીં હમણાં હાવ વરસાદ એવો રહે ને તો તમારે હમણાં જવાય તો કર.
હમ તો ગાય ઘા શીખાય જાય કઈ મિન્યુ જાય તો નહી.
હા.
દાદી મા બાઈક છૂટયું થઇ જાય કા ક આજું.
તેમાં તો આજકાલ ભગવતી કેવાનછે. કે આને દદી માં નઈ સુૂટ્યું દ્યાસ કે એનો મહિનો ભરાય છે.
એક મહિનોમાર પૂરો થઈ જાય જ ને.
ફરી ફરીને ફોર્મ નઈ લે પછી કઈ વારા નહીં આવે ઘઢી થઈ જાય પછી થો ફોર્મ ભરા હે.
એટલે જ આ ભરી દેવું ગા ગા ભરીને શીખી લેએ એટલે પી
હા પછી તો, એવા બમ ને બોમ ને અપતા ને એવા જ કરે પછ તમારો વારો પૂરો થઈ જાય પછ તમારે ભરવાનું ના હોય.
પછી થોડા આપડે ભરવા ના હોય.
હા એ.
સેલું એક ભરી લઈએ પછી પૂરું અમારું.
હા થોડી કાળજી રાખજો.
કાળજી તો રાખવી જ પડે ને.
તો વાંધો નહીં.
એ સિલાઈમાં તો ગાયગા કાળજી રહેે હ એમાં તો નજરે ગાયગા ભૂગી જાય હે.
હા અ એમાં તો તમને પાસે બહુ આવડે ને કાતર પકડતા એટલે.
એટલે જ ને કાતર પકડતા કટિંગ કામ અમને ફૂલ ફાવે.
ફૂલ ફાવે, થોડા ખાડીઓ બાડીઓ ન હોય ને કટકા બટ દુાનથી લેતા થ ને એમાં રોજ તમને વધારે કટિંગ કરતા શીખવાડ છે નગરી એની પાસે એટલા બધું નહી હોય. એટલે તમને નહી આવડે.
એ તો પાસેક અમાર ઘેર થી લેતું જા હું.
તમને પસંદ નડિયાદી ઘણા કપડાં બપડાં મળી રહેે એટ તમારે કઈ ઉપાધિ તો નથી.
હા એ તો નારી ખેતરૂપે જાય ના બધી પડખે માગી લે. તો ભાઈ હાડ આ ને તેને આપો અમે એમને શીખીએ કામ એટલે.
નથી કે
નઈ હમ નઈ કઈ સરમ બરમ ન આવે.
તો પછી એક લઈ આવો.
હા એ તો અમે ઠેલો ફરીને લઈ આવીશ શંતુભેન ને એમ બે જાહું ને ઈ ઈ તો ઈ તો ચિંતા જ નથી તો હાલો ભાઈ લુગડા ઘેર થી લઇ જાવ હને બગડ ને ઈ તો કઈ ઉપાધિ ન. થી માગી લે હું લાઠ
હા તોજ તમને આવડશે.
હમ્મ કોથરો ભરીને લઈ જવાનો છે શીખવામાં.
પૂસત્યોં આવજો કે ભગવતી અમે કટિંગ કરવા કાપડ ઘેરથી કેટલું લખું આવી ગઈ.
એને પૂછવું એમાં હું આપડી રીતે અમે
એને કઈ કે હે કે થોડા કટકા ઘરે બાસ પૂજો એ તો હવે બાસ કેમ થાય ની.
એટલે બાસ તું જ લઈ જાવું જોય એક કટો મોટો બોરો ભરી મે ઘેલા કાકાને કેવુંન ને ના મેકી જાય.
હા એમ કે તો હુતો મે પછી કાયમ કઈ લઈ જવાની ગઈ આ એક ટો રહીને અમે શીખી જાયેગી.
હા તો હમે હીકી જહુ
હા.
હા.
એવું
કે તમારે શીખવા આવું હોય તો તમે આઈજો.
નહી બાપા.
આઈજો નહી થોડું થોડું તમેય શીખજો.
હાલો.
હલો.
આઈ જો એમ કેમ તમે હોતી ફોર્મ ભરીજો.
એ હા
કાલે કા તમે એ શીખી જાવો અમારી હરી.
શીખવું તોય હે ને પછી તો તમે બધા કામ કરો ને પછી મારે ત્યાં જાવું?
એટલે એમ જ ને ફોર્મ ભરી દયો કાલે જીગું ને કેજતી ભરવાનું થાય એટલે તમારું યારે ભરી દે.
હા એમ જ કરવાનું છે.
હા પછી અમે હિખછું ને અમે પછી દરજી કામ કરશું તો તમે કેટલા દાઢીએ જહો પાછા?
એટલે મને પછી કોણ લઈ જાય?
હા તો લો હથવારો બધા યે ક્યારે પછી ની રાખે.
હા હું હોય તો ગામ માં નીકળ છું કે કોઈ ને બધા કપડાં સીવવા કપડાં સીવા એમ. કેમકે દરજી હોય તો તું શીખવીશ તો હું કરું હું કરું યાર મને હવે ગોદલા સીવવા જાય ના થી લેતી આવે.
હા ફોળિયા જ બનાવે મારે કઈ કોઈકા કોઈક કનું એવું નથી બહુ ઓલું પણ ફોળિયા આવડે કે નઈ? ગદડા વધારે ફળિયાસ કરવા છે.
હા તમારે તો હાલે હશો લો ગ એ ગા નય તો જયારે હયવા ન હોય ના પેલું કઈ દેવાય તો ખોરિયા નો હંચો ઘેર થી લેતી આવા.
હા પેલા બુકીને ખોળિયાનું કરો ને પછી ગોદલા સીવી તો સીવું.
હા તોસ થાય નહિ તો એને અમે બીજે દેવા જવા.
હા એટલે એમજ ને.
હમ્મ અને બીજે દેવા જવાય એમ તમને દેવા.
દેવા. માર તો પછી ઓલા દિનેશભાઈ પાથી રજાય છે બનાવતા શીખી જવાનું છે એટલે બહુ મસ્ત રજાઈ બનાવું ને પછી બાયું હવુ મારી પાસે જ આવે.
હા તો તો તમારે ઉપરાતરી બાયુ આવશે.
એમજ કરવાન છે.
અમાર તો બલાઉજ નહી આવે એટલે તમારે આવસે. કોરિયાના ધંધા ઓલા કામ હમ્મ શીખી જાવ વેહલા.
હા.
અમારે હારે આવો ને એટલે ઘાઘરા શીખાય જાય.
શીખવું તો જોઈએ ને.
હમ્મ. બીજું હું કામ આયુ ઘેર થોડું બેહાય?
તો પછી?
માંડવીમાં તો નેધું પણ પાછું ફળ થઈ ગયયો આ વરસાદ થયો ને તે.
છે પાછો વરસાદ રે પછી ચાલુ કરજો પાછું.
હા વરસાદ રહી જાય પછી નેગી પછી.
હમ વરસાદ ક્યા રે છે.
એટલે એમ ને હમણાં બે ભી સારું વર્હેને તો પરો થાય ને હારો કેદુ ના કામ. બીજા ઉનાળો આવ ગરમીમાં
કે એટલે પોરો ખાવાના ભગવાન એલો કર્યો એમ.
હા એટલે સોમાહામાં તો બફાઇ જાય એટલે ઠંડુ હોવા મળશે. હમણાં બે દ પોરો ખાઈ લેયો.
હા પોરો ખાવ અમને નવી નવી આઈટમ બનાવીને ખાવ
અરે બેન ભજા બનાવા તા ને પણ પછી ધાણા નતા કઈ ભ ચાબનાવાની
ને પછી વાડી માંથી ડાંબો લઈ ને સરસ નું શાક બનાવ્યું.
ટીમબી થી લઈ આવેય ને બેન ભૈજા નો મસાલો બધવાય
નઈ તો પછી શું કોઈ તું જાય એમ ને પછી મારા આ દીમીને છે ને ગાડી ના થ આવડતી
હ છોકરા ને કેવાય ને લઈ આવી ગયા
તું અકરો પાસો વયો જાય છે ધંધે
તે ઘઘો વયો જાય
હા તે છોકરો કઈ નનીવરો ન હોય ને હજમી ને કઈ ગાડી આવડે ને
તે એવું છે.
માં હું વસ્તુ મળે બેન.
કાલ મળલે ગાબડા માં. ગામડામાં હું હોય સિટી મા રે
બનાવી ને એવું હોય અડદ ની દાળ ને એવું.
સિટી માં રેવાય ને બેન તો એના બધું હોય.
સિટીમાંમ વિસ સિટી માં જ ગામડામાં બહુ જ બધી બકાલાનીને કાઇ વસ્ તું મળે નહીં ન.
હા તો વેલા દિવાળીમાં દિવાળી પછી જાવ ને તો આમ, એકીસન ખુલી જાય.